હા બોલો.
હા એટલે હું ક્યાં હતી છેલ્લે તમને હું શું કેતી હતી
અ પેલું મેં કીધું ને બધાના ઘરે અલગ અલગ હોય.
હા અવે ચલો તમારા ઘરેથી તમને બધી છુટ્ટી છે કે તમે બોઈઝ જોડે મીન્સ બોઝમાં મિત્રતા રાખી શકો છો ફ્રેન્ડ જોડે ફરવા જઈ શકો છો બધું જ કરી શકો છો બરાબર પ અને સામે બી સામેવાળા મીન્સ તમારા ફ્રેન્ડ છે એમને બી છે.
હમ.
એમને બી એવી જ છુટ્ટી છે હવે હું એમ કહું તમે તમારા ઘરે તમારા બોઇઝમાં ફ્રેન્ડ્સ છે ગર્લ્સમાં ફ્રેન્ડ્સ છે બધાના ફો તમને આલી છુટી મળી છે તો તમે અંડરસ્ટેન્ડ કર્યું છે કે ચલો મારાં મમ્મી પાપાએ મને આટલી છુ ટી આપી છે તો મારા. મમ્મી પપ્પા અને મારા જે ફ્રેન્ડસ છે ફિમેલ ને મેલ બેઉ છે બરાબર એ બેને ઘરે લઈને તમે એકવાર મલાવો છો ફોન નંબર આપો છો હું આ જગ્યાએ જઉં છું અહિયાં જાઉં છું અહીં નહી હોઉ તો અહિયા મળીશ તમને બરાબર એ તમે બધું જણાવો છો એકદમ ફ્રીલી બરાબર.
હમ હમ.
તો. અને સામે તમારા બીજા ફ્રેન્ડ છે કે એમને છુટ્ટી મળી છે તો એ ઘરે કશું જણાવતા નથી બસ પોતાની મન ફાવે મનમાની જ કરે છે એ. એ વસ્તુનો મિસયુઝ કરે છે બરોબર એના લીધે. અને કોઈ કોઈક વાર એ સફર કરે છે અમુક વસ્તુમાં કે. જે લોકો કહે એમને હેરાન કરે આમ કર્યું તે એમ કર્યું પણ એમના મમી પપ્પાને કહી શકશે કે મને આ રીત હેરાન કરે છે
હમ બરોબર હમ હમ હમ
તમે એકદમ ઓપનલી તમારા મમ્મીને વાત કરી શકશો કે મમ્મી મને આ ના આ રીતનું છે તો મને નથી ફાવતું બરાબર. એટલે એક અમુક અમુક ઉદાહરણ એવા જોવે ને મા બાપ કે. છૂટ આપતા છતાંય મિસયુઝ કરે છે. ત્યારે પછી એ લોકો ના લીધે આપડા ઉપર રિસ્ટ્રિક્શન આવી જાય.
આ તો વસ્તુ કેવી લાગે કે જે લોકો છોકરાઓ. એ લોકો પોતાનું જેવું પકડી રાખે છે કે ના અમારે તો ઘરેથી આવું છે અમારા મમ્મી પપા આવા અને મમ્મી પપ્પા એવું કહે છે કે ના એ તો અમારા છોકરા છે અમે તો હંમેશા એમનું સાચું જ વિચારીએ એટલા પેલું કેવું સમજવું પડે. જનરેશનલ ગેપ છે ને તો છોકરા બાળકોને બાળકોને મા બાપ ને સમજવું પડે ને માં મા બાપ ને પણ બાળકોને સમજવું પડે કે બાકી ના છોકરાઓ એવું રખડીને આવે છે એનો મતલબ એવું નઈ કે મારી છોકરી મારો છોકરો કોલેજ સ્કૂલ જાય છે તો એ પણ એવું કરે ના એવું હોય તો તમે આમ પેલું કેવાયને કોઈ દિવસ એક એવો દિવસ રાખો મહિનામાં કે તમે એમને શું કેવાય પાછળ પાછળ જાવા બને એમ જોઓ. તો મારું છોકરું શું કરે છે કારણ કે આજના ટાઈમમાં તો આ તો કોઈ મા બાપ હોય એવું જેમ કે. કોઈના માં એટલો વેમ રહેતો મે તો એવા મારા ફ્રેન્ડસને એક્પરિયસ સાંભળેલા છે મે.
હા બરાબર ના હું મારો જ એક્સ હું મારુ જ વાત કરું મારા મમ્મી પપ્પા છે બરાબર મારા મમ્મી પપ્પા એ મને બધી છૂટ આપેલી હતી મારા પપ્પા એ તો મને ચોખ્ખું એવું કીધું હતું કે છોકરાઓમાં ભાઈબંધ હોવા જોઈએ હોવા જ જોઈએ કે ખબર પડે કે દુનિયા કેવી છે અને તું રાખ તો એક વાર ઘરે મલાય વાત કરાય એ છોકરાના મમ્મી પપ્પા જોડે વાત કરાય તો. ખબર પડે તો આજની તારીખમાં ચાલો મારા મારી એક ફ્રેન્ડ છે બરાબર. એના ઘરે બી છુટ્ટી નતી એને દર ફેરી ટોક ટોક કરતા હતા ને એ બધું કરતા હતા.
હમ્મ.
એને એને એ એવી બીબી ને રતી હતીને ખોટું કરવા બેઠી. ઇ વઇ બરાબર ખોટું કરી બેઠી અને મારા પપ્પા એ. અને શું કેહેવાય મારા મારા લવ મેરેજ છે મેં મારા ઘરે ઓપનલી વાત કરી લીધી મારા પપ્પા એ મનેં અંડરસ્ટેન્ડ કરી મે એમને અંડરસ્ટેન્ડ કર્યા.
હમ્મ.
અમુક બાબતે મને રોકટોક હતી કે તારે એ આ નહીં કરવાનું પેલું નહીં કરવાનું હ હામેં હું કહેતી હતી કે ના હું કરવાની આમ કરવાની. તે કે સારું કર હું બેઠો છું. પણ ભરવ તો એક વાર વિચારી લેજે કે મેં તને આ ના પાડી હતી. એટલે એ વસ્તુ કરતા પહેલા જ હું પાંચ વાર વિચારું કે કેમ ના પાડી. તા સે મને એ રીતનું હોય પછી દર હા અમુક વાતે ઝઘડો બી થઈ જતો હતો તમે મને હમજતા જ નહી.
હા એમને સમાજ અને દુનિયા જોયેલી છે એમ બટ પેલું કેવું સમાજ ના લીધે તમારે પોતાની હેપીનેસને એને કોમ્પ્રોમાઈઝ નહીં કરવાની કે લોકો શું કેશે. બિકોઝ પેલું કેહેવાય ને કે લોકો ખાલી સારું થશે ને સમાજ તારે આવશે. તમારૂ પેટ ભરવા સમાજ નહીં આવે.
ના. એમ. અને પછી પપ્પા કેય કે સારું કર તારી મેળે પણ લિમિટમાં. તારે જવું છે રાત્રે બહાર જવું છે તો સારું તું જા પણ અગિયાર વાગે ઘરે આઇ જજે. ક્યાં જાઉં છું શું જઉં છું મને કહી દે ખાલી અને હ અને મોડું થાય ત્યાં પપ્પા બહુ હોય તો દસ પંદર મિનિટ રાહ જોવે હા હા. પપ્પા દસ પંદર મિનિટ રાહ જોવે જો મારે મોડું થાય દસ પંદર મિનિટ રાહ જોવે ફોન ના કરે પણ પછી લાગે કે ના હવે ફોન કરવો પડે એવો છે. તો જ મને ફોન કરે ની તો પછી પપ પાને કહી દો પપ્પા મને અહીં આઇને લઈ જાવ કા તો તમે મને મૂકી જાવ.
હમ્મ.
એટલે એમને એક શ્યોરિટી રે મન મનેય શાંતિથી મને જીવવા મલે.
હમ્મ.
એ રીતનું છે અને અમુક જગ્યાએ કેવું હોય છે કે સમજતા જ નથી ત્યારે તને ફોન નહીં આપીએ તને આની જોડે નહીં બોલવાનું પેલા જોડે નહીં બોલવાનું. એટલે છોકરું પછી ઊંધા રવાળે જ ચડે.
હમ્મ ઇનસિક્યોર થઇ જાય.
હમ્મ કહેવાય છે ને કે તમે સ્પ્રિંગને જેટલી દબાવો એના કરતાં ચાર ગણી વધારે ઉછળે.
તો બે કેસ બને કે એક મા બાપ જો બહુ રોક ટોક કરેને આ નહીં કરવાનું પેલુંની પહેરવા નઈની જવા આન જોડ ના બોલા આ નાક કર પેલું ના કર તો અમે એક છોકરો એકદમ બગડી જાય કે હું તો કરીશ આમ અને એક છોકરું હેને ડરી ડરીને બીવે બિવે ઇનસિક્યોર અમારે જૈનજીની સ્લેંગમાં. કહું ને તો ઇનસિક્યોર બનીને રહેજ. કે મારામાં શું બોલે છે પોતાનામાં જ આવી રીતે ફોલ્ટ શોધે.
જીમા પછી મુ, વસ્તુ એ બી છે કે ચલો મારી પપ્પા એ કરવાનું કીધું જ છે ને હું કરું છું. પછી ખોટા રવાડે ચડી જાય.
બટ એતો કઉ છું ફિફ્ટી ફિફ્ટી છે ને બધું બધ ધા એવા નહી હોતા આપડે કહીએ છીએ હજુ પણ સારી વસ્તુઓને સારા લોકો એક્ઝિસ્ટ કરે છે હજુ, પણ પેલું આપડે ખોટું જ પકડી લઈએ તો પછી એવું ના થાય ને,
ના ચાલે,
મારી કોલેજમાં કેટલા એવા મારયા એજના છોકરા છોકરીઓ છે હું જોઉં તો મને એટલા ડિફરન્ટ લાગે કે, આવું માઇન્ડસેટ હોય ને તો કઈ આગળ દેશ વધે બાકી અત્યારને એમને તો બધા સુઈ, કરતા હોયને એમ કેહેવાય વાત પણ કેમની કરાય કોઈની આગળ એવું થાય.
તમારી જનરેશનના નહીં અમારે બી, અમારે બી એવું હતું કે અમારે, તારે મોટા થયા છે અમારે બી અત્યારે એવું જ છે. કે અમુક અમારામાં બી એવું છે કે અત્યારે હું જસ્ટ વાત કરું છું. કે અત્યાર, તો અમુક જે છોકરાઓ વ્યવસ્થિત છે તો કોઈ વાંધો નથી અને છોકરીઓમાં એ વાત કરું કે, જયારે મેરેજ માટે એ લોકોને શોધવા જાય કેવા જાય ને, તો પોતે જોઈન્ટ ફેમિલીમાં રહેતી હોય, અન છોકરાને સ્પષ્ટ એવા શબ્દોમાં વાત કરે એક, દમ મેનરશ લેસ શબ્દ હોય કે ઘરમાં ડસ્ટબિન કેટલા છે.
હમ્મ,
ડસ્ટબિનનો મિનિંગ ખબર છ તમને,
ના,
ઘરમાં તમારે એજેડ પર્સન કેટલા છે. ઘરડા માણસો કેટલા છે અમારા ટાઈમના લોકોએ આવા શબ શ કરે છે આજની તારીખમાં બી, અને એવું બી કે છે કે હું રહીશ તો હું એકલી અલગ જ રહીશ પહેલેથી મને અલગ મારું, ઘરને બધું કરીને આપ,
હમ્મ,
એવું બી છે હા, એટલે એના લીધે કોક વાર બધા એવું કને કે મારા મમ્મી પપ્પા લવ મેરેજ કર્યા છોકરીઓ, ભાગી જાય છે આ કરે છે તે કરે છે, અમુક વાર એ આવા લોકોના લીધે પછી શું કરે મા બાપ પોતાની છોકરી પર રોક ટોક લગાઈ.
હમ્મ,
અને એવું બી મેં જોયું છે કે ચલો એક ગ્રીન કાર્ડ માટે, ગ્રીન કાર્ડ માટે પહેલા જતું રહેવાનું મેરેજ કરીને, અને પછી તઈ જઇન ડીવોસ લઈ લેવાના જે છોકરા જોડે બોલ તા હોય છોકરાને ત્યાં બોલાઈન મેરેજ કરી લેવાના. બોલો આ રીતનું બી છે અને તઈના છોકરાઓ બી અહિયા આવે ને, તો તે ઓલરેડી હોય જ ખરું અહીંયા ખાલી મા બાપ માટે લગન કરીને જત તું રહેવાનું. પછી વાત નહીં કરવાની, ચીત નહીં કરવાની રોકટોક ને બધું કરે એટલે છોકરી વાળા હામેથી તોડદે ભાઈ આટલી બધી રોકટોક, તમને ના ફાવે,
હમ્મ,
એટલે આ રીતનું હોય છે, ખાસું બધું છે વાત જોવા જેવું.
એ તો આવા લોકોન આવી વસ્તુ સેજ પણ નહી ગમતી
એટલે જ ને એટલે
આવું કેવું ડસ્ટબિન કોણ કે તમે પોતાના મૂળ ઉપર હોય. પોતાના બા દાદા હોય ઘરડા લોકો તો ડસ્ટબિન કઈ બોલાવો કઈ
બોલાયેલા છે વાત કરેલી છે.
એ તો કઉ છુ, કે આવું કેમનુ બોલાય એમ પોતે જોઈન્ટ ફેમિલીમાં રહે
જો એવું જો કોઈ દીખતુ જો છોકરો સેટલ ના હોય, કમાતો ના હોય એટલે જસ્ટ કરિયર સ્ટાર્ટ કર્યુ હોય, પોતાનું બરાબર
હમ્મ
અને શોધવા જાય, તો રીઝન શુ કે હજ તો સ્ટાર્ટ કર્યું છે. જે વસ્તુ તમારા પપ્પાને કમાતા સત્તાવન વર્ષ થયા. એ વસ્તુ તમે સત્યાવીસ વર્ષના છોકરા જો માંગો તો ક્યાંથી મળે પચાસ હજાર પગાર, પોતાનું ઘર, પોતાની ગાડી.
પોતાનામાં કોશી બરકત ના હોય પણ, અમે તો બહુ ડિમાન્ડ એકદમ હાઈ હશે એની
હા એ રીતનુ હોય છે.
લોકો તો શું કરવાનું બધે હોય છે, આવા લોકો તો
આ રીતનુ હોય તો, હવે ક્યાં જઈને આપડણે બેસવુ
હમ્મ આ કઉ છુ, ને બધું સમજાવય ને અમુક તો બેઝિક હોય. પછી આ લોકો એ સુઈ નાનપણ થી એવુ શીખતા આ્યા હોય જોતા આ્યા હોય, સસ્કાર હોય ને એટલે આપડે કશું કેવાય નહી
એજ
આપડી એ લોકોની અપબ્રિંગિંગ અલગ થઈ છે, એમનાથી. અને એવુ નહિ, કે વાક એમના મા બાપનો છે. પેલા છોકરાઓ બગડી ગયા, પછી મા બાપ કેટલું કરે પછી.
હા એ સમજાય સમજાય ને એ થાકે પછી તો
હમ્મ
કે ભાઈ રેવા દે તાર તું ભટકાવુ તો અમારથી થશે એટલે અમે તાર માટે કરીશુ નહી સા તમે હાથ હટા કરીશ જશે નહી અમેાથ ઊંચા કરી દઈશુ, અમે જ્યા સુધી દોડી શકીશું અમે દોડીશું પછી અમને બસ બોલાય દેશે તો અમે પછી સ્ટોપ થઈ જઈશુ
હમ અને કઉ છુ, ખરે બંને કેસમાં અમુક માં છોકરાઓ મા બાપ ને સમજાવે છેકે, આવું નહી, આવો એ લોકો સમજતા જ નહી એમના જૂના વિચારો જ નહી જોડતા અમુખમાં મા બાપ થાકી જાય છે.
વેસ્ટર્નાઈઝ થાવ આધુનિક થાવ. પણ એટલા બી આધુનિક નાથાઓ હમ એટલા બી આધુનિક ના થાવ કે તમે તમારી અમુક પરંપરા રીતિ રિવાજ અમુ
ટ્રેડિશન ને કલ્ચર કેવાય ને એ એવા જ રાખો જેવા હોય, એ
જેવા છે, હવે તમે લગ્નમા અત્યારે તો લગ્નમાં એ બધા પહેરે છે, અમુક એવા કપડા
હા હા
એટલે ફેશન ના લીધે થઈને નો ડાઉટ ફેશન નીકળી છે, બધું ઠીક છે.
હમ્મ
પણ તમે તમારી હદમાં રહીને કરો કોન ના પાડે છ? કોઈ ના પાડે છે તમને કરવાનું તમે જે પ્રસંગ અનુરૂપ કપડાં પહેરો. કોણ ના પાડે છે?
મને લાગે ડીસન્ટ અને વલગર કપડામાં ફર્ક હોય છે.
એજ છે, અત્યારે ફેશન ના લીધે છે ને હા હા ચલો ચલો હા ચલો. હા જય શિવા....